હલો.
કેવું છે ભાઈ? હેલો.
અવાજ આવે છે મારો?
હા આવે છે ને.
હલો.
આવે છે ભાઈ અવાજ.
આવે છે ને? હા! કેમ છો?
મજામાં છે. તમે કેમ છો ભાઈ?
કેમ છો. મજામાં છો?
હા. તમે કેમ છો?
હલો.
હેલો અવાજ આવે છે ને?
મને એકચુલી, અવાજ ઓછો સંંભળાય છે. હ હું બે મિનિટ, ચાલુ રાખજો.
કાલ.
ચાલુ રાખજો હાને આમાં ફોનમાં અવાજ આવતો નથી. હું સરક ચેક કરી રહઉ છું ખાલી. બોલો, હવે આવે છે અવાજ મારો?
હા?
હવે મારો અવાજ આવે છે ને?
હા આવે છે. ક્લિયર આવે છે.
અરે કેવું છે, ખબર નઈ બ્લુટુથ થોડું ખરાબ થઈ ગયું છે. કે શું થયું છે? ખબર નથી પડતી. મારા ફોનમાં. તેરી અવાજ આવતો નથી.
હા બરોબર છે. એ બ્લુટૂથ છે ને તો એ. બ એમને બી ખરાબ થવા દિવસ જ છે અવે.
હા. હવે બ્લુટુથ બી કેવું છે મારી પાસે તો બહુ સ્માર્ટ બ્લુટૂથ છે. દસ હજાર વાળું બ્લુ. મોોટું થમાં ચાલતું નથી.
હા. માં ફાઈી છે. પંદરસો રૂપિયાનું છે. પણ તે. એ હવે મે કોલ કરું છું ને કોને બી. તો એ બરોબર આવા જ નહીં જતો.
હા. એટલે મને ક્યારે ક્યારેક કેવું થાય છે. કે આપડણે કયા ઇલેક્ટ્રોનિક સેવા આઈટમ ખરીદવી. જે આપણને ક્યારેક ક્યારેક સમજ નથી પડતી હવે જેમ કે, આમાં કેવું થયું કે મેં આ દસ હજાર એ વાળા બ્લુટૂથ લીધા છે જતાં બી હું છેતરાઈ ગયો છું.
એ કરતા હું પ પછતાવો આવે છે. એટલા મોગા વસ્તુ લીધું અને લીધું અને ચ ચાલતું નહી પછી એમ.
હા એટલે મને પેલા તમે કઈ બ્રાન્ડ ના વાપરો છો બુટ?
અમે આપણા શું કે છે. બોટ ના વાપરું છું બોટ.
અચા બોટ ના વાપ
બોટ નહી બોટ. ફોટો પહેલાં ખરાબ થઈ ગયા સીએમએફ સીએમએફ નથીથિંગ ના
નથીગ બરાબર હું તો એકચુલી, પેલા સેમસંગના વાપરું છું. સેમસંગના વાપરી રહ્યો છું પણ ખબર નહી એમાં અવાજ નથી નથી આવતો હમણાં.
હમ એના અંદર હોય ને ભાઈ એક બેટરી હોય છે.
ઓકે.
એના એનામાં પ્રોબ્લેમ હો છે.
હા બની શ હોય એવું કદાચ. હોઈ શકે એના રી મારા, બ્લુટુથ અત્યારે કામ કરી નથી રહ્યા, મને પેલા તો સોની સોની કંપનીના જે આવ આવતાતા ને એ. બહુજ સરસ આવતા હતા, એ સોનીના તમે બ્લુટૂથ હોય કે પછી હેન્ડ સ્પ્રી વાપરો, તો એ તમને એમાં ખૂબ જ સમચલ છે.
તે આપણે તે કેબલ વાલે જ વાપરીએ છીએ. આ બ્લુટૂથ બ્લુટથ બ્લુટથથી હારા આ હોય. આવે છે કેબર વાલામાં હ કે
હમ્મ હા.
કેબલવાલામાં છે ને.
હ હ.
અતિ હારા અવાજ આવે છે.
હા કેબલ વાળામાં એ સાચી વાત છે, પણ કેવું છે હવે અહ કેબલ ને આપણે બધી જગ્યાએ લગાઈ ના રાખી શકીએ
હા એ બ્લુટુથ એ હારો છે, કે આપડે કઈ બી લઈ જતા આવે છે. એ નોનું છે કેબલું જેવું જ છે એ ગૂતળો ગૂંથળો થઈ જાય છે ને પછી કાઢવા માટે ટાઈમ લાગે છે, એનામાં તૂટી જાય છે પછી ખરાબ થઈ જાય.
હા બહું બઉુ વખત એવું થાય છે કે એ ખરાબ થઈ જ જાય છે, કારણ કે તમારે એને બહું અહ વાપરી-વાપરી મતલબ વાળી-વાળીને મૂકવું પડતું હોય છે. બરાબર છે. હવે ઈ જયારે નીકળવામાં વાયરો એકબીજા સાથે અંદર ગુંચ થઇ જાય છે. અને ખરાબ થઇ જાય છે પછી. બહું
વૈર વાપરવાનો, પછી આપણે હું કરીએ એક જ એક જ વખત લઈએ પણ સારો લઈએ એવું કહે છે આપણું મન. પણ એ બી ખરાબ થઈ જાય છે.
ચાર તા હોઈએ કે ભઈ એક વખ ખત લેવું જ છે સારી વસ્તુ લેવાની, એટલે આપડે બધા ક્વોલિટી તરફ જતા હોઈએ છીએ કે બેસ્ટ ક્વોલિટી કઈ છે. હવે ક્યારેક-ક્યારેક બેસ્ટ ક્વોલિટીમાં પણ આપણે છેતરાઈ જત તા હોઈએ છીએ. એટલે ઇલેક્ટ્રોનિકસ વસ્તુ જે પણ બધી પણ વસ્તુ આવી ગઈ એમાં કઈ નક્કી ના કહેવાય કે તમે ક્યાં સુધી ચાલશે, કેવું રિઝલ્ટ મળશે, કેટલો ટાઈમ
હા, હા ના એ આપડે હવે દેખો હા હવે આપન ફિ ફ્લિપકાર્ટ પરથી ઓર્ડર કરવાના એ કાઢલું તો સમજો તો એના પાઉ એના પેહું લખેલ રહે છે એ આઠ કલાક ચાલશેનો નો કલાક ચાલશે, આપડે મંગાઈએ પછી તો આપડે યુઝ કરીએ ને તો એક દોઢ કલાકમાં તો એમની બેટરી બધી ખલાસ થઈ જાય છે, પછી એ લોકલ થઈ છે.
હા બરાબર છે, એવું જ થાય છે, આપ ને બતાવવામાં આવે છે કે દસ કલાક ચાલશે, બાર કલાક ચાલશે, પણ ખરેખર જયારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અત્યારે એ ખાલી ને માત્ર ને માત્ર બી ત્રણ કલાક ચાલતા હોય છે, એથી વ
એટલા એટલા બી નઈ ચાલતા ભાઈ, ખાલી દોઢ બે કલાક ચાલે છે.
પની આવી ગઈ હોય તો કદાચ બે થી ત્રણ કલાક ચાલે પણ જે નવ, દસ કલાક, બાર કલાક બતાવે એટલા તો ચાલતા જ
હા આપડે આપડે હુ કરીએ નઈ આપડે આપ આપડી ઘરે આવવાનું એ પણ આપણે એવું નહીં સમજતું કે એ લોકલ વસ્તુ આવવાનું બ્રેન્ડ વસ્તુ નહીં આવવાનું.
હા બરાબર છે.
આપણે ઓફલાઈન જ લવું જોઈએ એવું કઈ બી વસ્તુ છે ને એ બ્લુટૂથ વાળું કી કો બી વસ્તુ હોય ને ઓફલાઈન જ લવું જોઈએ છે.
હા એ એક બઉ મોટી વાત કરી તમે કે ભાઈ કોઈ પણ વસ્તુ જે છે આવું આને તમારે ઓફલાઈન લેવું વધારે બેટર રે હવે જેમ કે મેં કાલ જ એક મશીન મંગાયુ તું ઓનલાઈન અ બિયડ શેવિંગ મશીન હા. તો હવે એ કેવું છે કે એમાં એ લોકોએ ડુપ્લિકેટ વસ્તુ મોકલી દીધી તી. બરાબર છે હવે એકદમ ખરાબ હતું હવે એમાં અઅઅ જેમ કે પાછો મોકલવાના કોઈ ચાન્સીસ અ ત જ નહી. આપડે ઓનલાઈન માં ક્યારેક ક્યારેક એવું થાય છે કે કશું અન અંદર વાંચતા નથી હોતા કે આ વસ્તુ આપડે જે લઈએ છીએ તે પાછી જશે કે નહી લેશે. બરાબર છે ક્યારેક ખાલી માત્ર ચેન્જ જ કરી આપતા હોય છે. જયારે પાછી લેતા નથી હોતા. એટલે હવે તમે તમારા એમાં પૈસા નાખીને તમે ફસાઈ જતા હોવ છો. આવી બધી વસ્તુમાં ઓફલાઈન ખરીદી કરવી વધારે બેટર છે.
ઓફલાઈન જ વસ્તુ લઈ લેવાનું ક કશું લેવાનું હોય ને તો ઓફલાઈન જ લેવાનું ઓનલાઈન નહી લેવાનું.
હા બરાબર છે. ઓનલાઈનમાં પણ એવી અ ઘણી બધી વસ્તુ છે કે જે તમારે પછી ઓનલાઈન જ લેવી પડે જે ઓફલાઈન મળતી નથી હોતી. એટલે ક્યારેક ક્યારેક માણસ મજબૂરીથી ઓનલાઈન તરફ વળી જાતો હોય છે.
વને કોઈ માણસ કોઈ માણસ ફ્રી નઈ રહેતુ હોય તો એ બી કરી દે છે ઓનલાઈન બુક કરી દે છે.
હા કોઈ માણસ ને એટલો ટાઈમ હોતો ન ઓફલાઈન બધી જગ્યાએ જવાનો પછી જે જોતું હોય તે ઓફલાઈન મળવું બી જરૂરી છે. હવે જેમ કે અ અમુક વસ્તુ ઓનલાઈન મળે છે. ઓફલાઈન આપને ક્યાંય જોવા પણ નથી મળ તીવતી એટલે આપડે મજ બૂરીમાં ત્યાંથી આપડે વસ્તુ લેવી પડતી હોય છે.
બરોબર છે ને.
ના ઓનલાઈનમાં અને ઓફલાઈનમાં ઘણા ફાયદા પણ છે અને ઘણા ગેર
હા પછી હવે મે હવે મેં મોબાઈલ લીધો એક દોડ એક એક મહિનો થયો.
બરાબર.
મા બાપા કેતા થ કે ઓનલાઈન લઈ લી પણ મેં કઈ કીધું પછી મેં એમને કીધું કે ના ઓનલાઈન નહી લેવાનું આમ ના આમ થાય છે પછી એ રિટર્ન નહી જતો. તો પછી એમ એ લોકો ભી એમ વળ્યા છે. પછી ઓફલાઈન લઈએ ચલો કે.
હા સાચી વાત છે.
ઓફલાઈન લીધો પછી.
હા અમુક જે વસ્તુ છે ઓફલાઈન જ લેવી જોઈએ. જ્યાં સુધી તમને ઓફલાઈન ના મળે
ઓફલાઈન મળે છે ને તો ઓફલાઈન જ લઈએ ઓફલાઈન જ્યારે નહીં મળતી હોય ને તો ઓનલાઈન ઓનલાઈન પચાસ ટકા સંભવ છેલ્લેવણા. નાતોર પછી નહીં લેવાનું. એવું છે ઘરે આઈ ગઈ ઘરે આઈ ગઈ ને પછી ખરાબ થઈ ગયા આપડા પૈસાની કંઈ કિંમત નહીં.
હા, એ બરાબર છે આમાં કેવું છે અત્યારે ઓનલાઈન કંપનીઓ જે છે ને એ બહુ એટલે બહુ આમાં પોતાનો મગજ ઇસ્તેમાલ કરતા હોય છે હવે એ આપને ગમે એમ કરીને ઓનલાઈન તરફ વાળી જ દે છે જેમ કે બધી વસ તું કંઈક ને કઈક ઓફરો રાખતા હોય કંઈક ને કઈક સેલ ડિસ્કાઉન્ટ આ તે બધું એવું રાખીને આપણને ફસાવી દે.
હા, એ ઓફર જે આવી છે હા હાવર છે ને તો એ ખરાબ ખરાબ માલ વેચે છે એમનું.
હા હવે આપડે શું છે કે ઓફર ને ડિસ્કાઉન્ટ બધું જોઈને ફસાઈ જઈએ.
હવે જો આજ દિવાળીમાં ઓફર આવે છે તો પ છી એમને બી બધો માલ ખ ખ નીકળવાનો હોય ને તો પછી એ બધા એરબર્ડસ મોબાઈલ બીબાઈલ એ બધા સસ્તા કરી દે છે. એટલામાં એટલામાં પછી આપડે બુક કરી દે છે પણ આપડે સમજતું નહીં કે જૂનું વસ્તુ છે એટલે એ લોક કોઈ ઓ એવું કરી છે.
હા, એકદમ સાચી વાત છે. આપડે ત્યારે એ વસ્તુ જોતા નથી હોતા
હમ્મ, આવું છે.
હા જૂની છે અને આનો આટલો સમય થઈ ગયો શે ક્યારે ક્યારેક કેવું હોય છે ઓનલાઈન હોય તો ક્યારેક કોઈ રી રિપેરિંગ ના કે એવા બ બી સાધનો આપણી પાસે આવી જતા હોય છે જે આપને ખ્યાલ પણ નથી હો તો અને જે કોઈએ અ ઓર્ડર કેન્સલ કરીને જે પાછો લીધો હોય બરાબર છે ખરાબ ની પડે હવે એ જ વસ્ત તુ આપને રીફર્બિશ કરીને પાછું આપી દેવાતું હોય છે જેની આપને જાણકારી પણ હોતી નથી તાર જે લોકો નવા ના નવી વસ્તુના જેટલા લેતા હોય એટલા જ વસૂલતા હોય છે.
હા.
એટલે આ વસ્તુ બી બનતી હોય છે બઉ એ અ આપણે ધ્યાન રાખવું જોઈએ.
હા આપડે ધ્યાન નહી રાખતા એનામાં
કંઈ વાંધો નઈ મને તમારી સાથે ચર્ચા કરીને બઉ મજા આવી.
હા ચાલશે ચાલશે ચાલશે હા.